કેમ છે?
મજામાં છું તું કેમ છે?
હું પણ મજામાં હું કર્યા કરે?
બેસેલી છું શું કરિયે રાત ે તો મોબાઈલ હાથમાં જ હોય છે, તો હાથમાં આખથી તો ટાઈમ તને ખબર છે ને આખો દિવસ ટાઈમ ની મળે.
હું?
ણા
તારો તારો અવાજ નહી આવે છે.
મેં કહું છું આખો દિવસ તો ટાઈમ નહી મળે?
હા તો ની મનેે.
તો
તારો અવાજ નહી આવે. છેજું બરાબર, અટકી અટકી અટકી અટકી મેને આવ્યા કરે, બોલ હું બોલી રહી
મેં કહી રહી હતી કે, આખો દિવસ તો ટાઈમ મળે જ નની.
હા તો નની મળે, હું કરી શક
કોલ કરી ટાઈમ મળ્યો બહુ દિવસ થઈ ગયો છે ફ્રેન્ડ સાથે વાત કરી.
તારી અવાજ અટકી અટકીને આવ્ય કરે તું હું બોલે મને હા સમજ નહીં પડે.
મે કહું છું આખો દિવસ
અજુની આવે. હલો.
તારું અવાજ તો આવે છે.
તારું અટકી અટકીને આવે છે.
શું કરું એ નેટવર્ક એસો છે તો હું શું કરું હવે. હલો.
હા બોલ.
સા
મી આજુ અટકી આજુ અટકી અટકી નાવેજા ખંબબ બહી જા.
કે ખંભા પણ કેવી રીતે બેવું.
ચઢીને આ બેહી જા ઉપર તો સારી. આવે શું.
હાલવા લાગ્યું હવે.
હા બોલ.
તો મેં કતી હતી આખો દિવસ તો ટાઈમ નહી મળે.
હા નહી મળલે તો આજુ આગ આગે તો બોલ.
લીધું થોડું ટાઈમ મળ્યું તુ.
આ તારી. તારી ફ્રેન્ડ આજે પીરિયડ છે શું કર્યા કરે હજુ.
એ તો જોબ કરે છે પણ એ બિચારીનું કિસ્મત ફૂટેલું છે એટલું સારું જોબ એ એ એટલું સારું એને જોબ મળ્યું હતું. કે એ આરામથી બેહીને ખાય પણ શું બોલું હવે એ કોલેજ જાય છે એટલે એને જોબ છોડવું પડે છે હવે.
કેમ.
એ જે કોલેજમાં જાય છે ને આખું અંગ્રેજી માં છે. જે એ તો અંગ્રેજી ભણેલી નથી ગુજરાતી મીડિયમ વાડી.
હા.
તોથી તો અંગ્રેજી એની સમજ પડે જ નહી તો એ કહેતી હતી કે હવે ભણવામાં ધ્યાન આપવુ કવાનું છે તો જોબોબ નહી કરે હવે.
તું કઈ નહી કરે બેહી
ની જોબ કરશે પણાર પાર્ટ ટાઈમ જોબ કરશે.
હાફ ટાઈમ કરશે ને
પાર્ટ ટાઈમ કરશે જેનાથી એને ભણવામાં થોડું ટાઈમ મળે ને એ તો બેંકનીપ કરતી હતી કોટક જે બેંક ની છે
હા હા તો બહુ મોટું બેન્ક હતું.
એમાં જ એનું ઓગણીસ હગાર હજાર પગાર હતું.
ઓગણીસ હજાર
હા હવે બેચારી શું કરે જોબ
તો અને અને પુલ છોડી દેવા અને એક એક સાલ બાત કરવા પણ વાંધને.
ની એના પપ્પા ની છે ને ઘરમાં
તો એ એ એજ આખું ઘર સંભાળે છે મમ્મી ને પપ્પા મમ્મી ને બ નાની એની એક બહેન છે એને ભણાવે છે. એ એની બે નાની બેહેન છે એક એ પણ એક જે છે એ પણ જોબ કરે છે અને એક બહુ નાનની છે. એને શાળામાં ભણાવે છે મસ્ત એક અંગ્રેજી મીડિયમ શાળામાં.
સારું છે મોટી બેહેન છે ને એટલે.
મોટી બહેન છે તો બહુ સંભાળવું જો એ તો બચપન થી કરતી આવી છે બેચારી એના પપ્પા ને બેવડા ના બેવડા હતા એટલે.
તો દારૂ વરું પીવે પીવા હોય એટલે.
તો એટલે એને કરવું પડે છે બિચારી બહુ સંભાળે છે.
હું કરી શકી
તેની આર્થિક સ્થિત પરી સ્થિતિ તો પહેલા બહુ ખરાબ હતું પણ જયારે એ કરવા લાગી ને જોબ બોબ ત્યારથી બઉ થોડું સારું થઈ ગયું છે.
તો ક્યાંર આવે છે તારી ફ્રેન્ડ
મારી ફ્રેન્ડ તે રામનગર રામનગર માં રહે છે.
તો ફ્લેટ ફ્લેટમાં રહે હોય
શું?
ફ્લા ફ્લેટમાં રહે રહે
ટમાં રહે છે પેલા ચોલમાં રહેતી તો જયારે કમાવા લાગી જોબ કરવા લાગી ત્યારથી એ એ ફ્લેટમાં આવી ગઈ છે જો પણ ભાડાની ફ્લેટ છે એ પણ
બઉ અ જ કરી શકે આપડે પણ
શું કરે પણ એ કરવું પડે ને એને હવે મે મે પણ વિચારતી છું કે જોબ વોબ કઈ લાગી જઉં
તો લાગી જતા ને નહી મળે છે કે
કી તોબજ નહી મળે શું કરું કોઈ સારું જો મળે તો જ નઈ લાગુ
હા. તું કોટકમાં ચલી શું
સારું જોબ મળતી ક્યાં છે.
હા. પેલે હજુ તો બહુ મુશ્કેલ થાય છે.
ઓ મારી જે મારી નીચે એક રહે છે નગમા નામની છોકરી એ તો લેજન્ટ થ્રુ લગાવેલી પોતાની જોબ એક હજાર રૂપિયા લીધા તો એનું એને જોબ મળ્યું
પણ આવી રેટ લગવાય લે
અરે તો એ પણ નક્કી ની છે ને કે લાગે કે નહી લાગે તો બોલ બોલવામાં બઉ હોશિયાર છે એટલે એનું લાગી ગયું બે ત્રણ જગ્યા એ રિજેક્ટ થાય પણ પછી લાગી ગયું
હું પણ જાણું છું અને બહું બઉ બોલે છે અને સારી રીતે બોલો બઉ.
તે મેં તો ફ્રેન્ડ લોકો સાથે સારી રીતે બોલી લો પણ બીજા સામે થોડુંક કોન્ફિડન્સ લેવલ લો થઈ જાય.
હા લો થઈ જાય તો છે.
એટલે મને મુશ્કેલી પડી જાય ને થોડોક બીક પણ લાગે છે બીજા સામે બોલવામાં
પણ અને જાણું છું બહું સારી છે હું કરી શક હા તે બહું સારી છે.
એ તો છે સારી એ તો બોલવામાં બધી એક્ટિવિટી માં સારી છે એ તો
કામ બામ કામ ભી કરે છે અને કામ કરવા જાય અને આવીને ઘરનું કામ કરે તો બઉ કરે છે.
બહું કરે છે એ તો એ જે બીજી એની એક બેન છે ને એની સારી છે એ તો ફક્ત મોબાઈલ માં જ રહે ને ઘરમાં પણ થોડું ઘણું કામ કરે છે વધારે નહી કરતી
થોડુંક ઘણું કરે ને
હમ્મ.
મારું પણ કઈ જોબ વોબ લાગી જતું તો સારું હોતું ને.
તો લાગે ટોપાઢોલ.
તો ક કેવી રીતે મેં શોધું મને કોઈ એટલું કઈ ખબર નથી છે ને. જોબ વોબમા વઘારે એમાં મને ખબર નથી.
હા તો ની ખબર મને પણ ની ખબર આ આ બાધું તો ની ખબર.
મેં તો બચપન થી લઈને આજ સુધી કોઈ જોબ વોબ નહી કર્યું છે.
હું પણ નહી કેયલી કે કરેલી હતી. હજુ હજુ હું પણ સો. થી છું કે મહેંદી શેખી શીખીલું અને.
હા મહેંદી તો બહુ સારું છે એમાં પણ પે્યા બહુ મળે છે. એક વાર સારી રીતે મહેંદી આવી જાય ને તો એ ફિલ્ડમાં પણ આગળ જઈ શકીએ.
અને મને બહુ બધું શીખવાનું ઉ છે અને બ્યુટી પાર્લર પણ તો પણ એટલો પૈસો ની ને કી બધું શીખી લુ.
શું કરીએ આપણ લોકોની આર્થિક સ્થિતિ જ સારી નહી મળે. આપડે કઈ કરવા માટે વિચારીએ તો પેહા જ નહી મળે મને પણ કોલેજ ભરવું હતું પણ પેહા ની છે એટલે
અને બ્યુટી પાર્લર શીખીલું અને સિલાઈ વધુ કઢાઈ ઉઢાઈ અને ખાણું અ ભોજન તારા તારાનું તારા તારા નું ભોજન અને બહુ બધું શીખ. શીખવાનું છે પણ આટલું પૈસો નહી મળે કે આ બધું શીખી લો.
કુકિંગ કરવા માટે પણ બઉ રેસીપી કરવા માટે સમાન વમાન બધું જોઈએ ને.
મહેંદી અને બ્યુટી પાર્લર તો શીખી ને રહું આ. હું કરું. સિલાઈ તો છૂટી જાય ચલે અને બ્યુટી પાર્લર અને મેંદી તો શીખવા જ ની.
હા એ ફિલ્ડ. એ ફિલ્ડમાં પણ તું આગળ જઈ શકે છે. પછી તો એ વિડ તે યે યુટ્યુબ પર વિડીયો વિડીયો બનાવીને નાખે ને તો એમાં. સારું વ્યુ આવે તો પૈસો પણ મળે.
હા તો મળે છે. તો ઘરમાં અલાઉટ ની છે ને કી.
તે પોતાનું મોડું નહી દેખાવું ને ફક્ત જે મહેંદી બનાવે ને. એ એનું હાથ જ દે બતાવવાનું વિડીયોમાં.
હા તો છે. હજુ તો શીખવાનું બો ટાઈમ છે હજી. પૈસા પણ ની મલે. તો હું કરું?
એટલું ગરમી પડે છે ને?
બો ગરમી અને બરસાત ની થાય એટલે તો ઓર થાય.
તંગ આવી ગયુ છું. કંટાળી ગઈ છું. ગરમી એટલું છે. બ‌ઉ ગરમી છે. જ્યાં સુધી વરસાદ પડે ત્યાં ની. એટલું પે પૈહા હોવું જોઈએ ને‌. તને તો ખબર છે. મારી આર્થિક સ્થિતિ કેવી છે.
તો તો છે. મારા ઘરે પણ છે.
મારી આર્થિક સ્થિતિ સારી હોતી તો મેં બંગલામાં ની રેતી. આ. એક એક નાનો ફ્લેટમાં થોડી રહેતી.
તો નાનું પણ બહુ બળ્યું છે તારું ઘર. તો મારા તો તારાથી બદ્તર. બો છોટો છે.
એ એ તો છે. મારા ઘરમાં એક રૂમ છે. એક હોલ છે. કિચન છે અને બાથરૂમ અને ને ટોયલેટ છે બસ એટલું છે.
હ તો મારા પણ આ બધું જ છે.
ચાલ ઠીક છે. પછી કોલ કરું તારી પાસે.
હા ઠીક બાય.